હાલો.
હા, આપડે તમારી કોલેજમાં બી બી એ કરાવો છો?
હા, કરાવીએ છેને.
હા. પણ તમારો અવાજ જ નથ થી આવતો હડફું આમાં એટલે મોટોથી તમે બોલો. એની માટે તમારે છે ને ડોક્યુમેન્ટસ લાવવા પડશે. હા તો તમારે છે ને શર તમારા ડોક્યુમેન્ટસ માં આધાર કાર્ડ જોઈશે. પછી ટેન્થની માર્કશીટ જોઈશે, એલ સી જોઈશે. બસ આટલું તમે સબમિટ કરાવો એટલે તમને ઈ બી બી એ નો એડમિશન મળી જશે. અને કઈ બી કઈ કામ હોય તો ઇન્ક્વાયરી માટે તમારે અહિયાં આવવું પડશે.
મેડમ એની અંદર પ્રોસેસ શ રહેશે મારે બાબાને એડમિશન લેવા માટેની.
હા સર તો એમાં શું છે? કે તમારા બાબા ને એડમિશન જોએ છે ને. તો તમારે અને તમારા બાબાને અહિયાં લાવવાનું ડોક્યુમેન્ટ સબ મીટ કરવાના પછી છે ને તમને ફોર્મ આપશે એની ડિટ એમાં ટેલ એની ફરવાની એટલે તમને એડમિશન નું રિસિપ્ટ આપશે. નંબર આપશે અને ફી પી કરી દેવાની પહેલા દિવસે.
બેન આજે ટ્વેલથ માં? એડમિશન મળશે મારા બાબાઓને?
હા એકચુલી અમારે ત્યાં એવું હોય ક્રાઈટેરિયા તો નથી અમારે ત્યાં એડમિશન તો મળી જાય છે જ, એટલે એનું કઈ ઈસ્યુ તો નથી જ.
પછી તમારી કોલેજના કેમ્પસમાં કયા કયા ડિપાર્ટમેન્ટ છે ટોટલ મને એટલું કહી શકશો મેડમ?
હા શ્યોર કેમ નહી, અમારા કેમ્પસમાં છે ને અ બી ટી એ છે. એન સી એ છે એમ બી એ છે બિ સી એ છે બી કોમ એન્ડ કોમ છે. પછી બીજી આઈટીઝની છે એમાં ઈસી સી ઈ બધી બહુ જાતની છે ડેન્ટલ વિશે
હમ
હા કેમ્પસ તમારું બહ મોટું છે ગુજરાત નું નંબર વન કેમ્પસ છે અમારું તો તમે વિઝિટ કરવા આવી શકો ઓછો હમ
બ કેવું છે.
હમ
બીમાર થઈ જાય છે અઠવાડિયામાં અમુક ટાઈમ નહીં આવી શકે. મેડમ હોસ્પિટલમાં કે મારા બાબા ન હું તને સર્ટી આપું છું તો તમે ગમે ત્યારે લીવ જોઈએ ને તો ખાલી અપ્રુવ કરી દેજો ને મેડમ અને એવું છે કે તમાર કોલેજમાં અટેન્ડન્સ ન કોઈ ક્રાઈટેરિયા કરો?
હા અમારે ત્યાં એટેન્ડનટ સેવેન્ટી ફાંઇવ પર્સેન્ટ જોઈએ છે અને તમે જેમ વાત કરી પેલા કે તમારા બાબા ને એમ બહ બીમારે છે તો તમારે અહિયાં છે ને ડોક્ટર નું સર્ટિફિકેટ અહિયા સબમિટ કરવાનું અમે વેરીફાય કરશું જૉઑ એ વેલિડ હસે તો તમે એને લીવ માટેની
ઓકે
હા
તમે છેને જે કોલ કર્યો છે એન્જિનિયરિંગ બીટેક કરવું છે ને તો તમારે ક્યાં કોણ
તમે
હા હ કું તમને એક નંબર આપ હું એવા બી ફોન કરી શકુ છું નાઈન વાઇ વન
હા મેડમ ચાલ સાહેબ તો બીબી એટલે મારા બાબાને એકચુલી બ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે બીબી અને એન્જિનિયરિંગ એટલે તો બીબી એ નું આપણે ક્લિયર કરી દઈએ હવે મેડમ ફી નું કેવું છે આપડે ત્યાં સ્ટ્રક્ચર શું છે ફી નું મને એ જણાવો ને પ્લીઝ
હા સર આ સ્પે છ મહિનાની છે સિત્તેર હજાર એટલે વર્ષની એક લાખ ચુમ્માલીસ હજાર છે તમે જયારે કે અહિયાં ફોર્મ ભરવા આવશે ને એડમિશન માટે તો તમારે અહિયાં પેલા જ પહેલી ફી ભરવી પડશે એક સેમિસ્ટર ની પછી જ તમારે
બરાબર તને મેડમ મારો અવાજ આવે છે પ્રોપર
હા ચાલ
હલો હદો હા મેડમ અવાજ આવો
હા આવ્યો આવ્યો
મેડમ મારા બાબા નો રિઝલ્ટ નો તો કોઈ ઈસ્યુ નથી ને ઓછું છે એનો.
ના ના એ તો કશું ઈશુ નથી એમ બી હવે જ
હમ અરે કોઈ કોઈ વાંધો નહી હવે મેડમ એવું કઉ છું, કે અમે જયારે એડમિશન પ્રોસેસ મારે લાયે તો મારે બાબા ને બી લઈને આવવા પડશે કે એડમિશન વખતે હું એકલો આવી જઉં તો ચાલે.
તમારો બાબો અવેલેબલ હોય તો તમે લઈ આઈ શકો જેમકે ની સિગ્નેચર જોઈશે અમારે
આ બો ઓનલાઈન મંગાવો પડશે મેડમ એમાં એવું છે.
હા તો તમે ઓનલાઈન બી મંગાવી શકો છો એનું તો કોઈ ઈશ્યુ નથી. તમારી ઈચ્છા છે.
એમેઝોન પરથી નઈ મેડમ વિડીયો કોલ કરીને મંગાવીશું. ત એવું કેયને
તો ડિજિટલ સિગ્નેચર મને મુકલી દેજો.
હા એ તો હું મોકલી દઈશ. બરાબર છે હવે હવે એવું કઉ છું મેડમ કે આધાર કાર્ડ આપ આપવુંજ પડશે ને.
હા આધાર કાર્ડ વગર તમને એડમિશન માટેની
નહી થાય એમને. બરાબર છે ઓકે ઓકે હવે મેડમ આધાર કાર્ડની કોપી બી જોઈશે કે ઓરિજનલ લાવવું પડે તમારે
ના ના
હવે મેડમ એની અંદર એવું છે કે મારા બાબાને જે મે કીધું ને બીમારીનું તો તમે એનું શું કહોછો અટેન્ડન્સ માટે મારે પ્રોસેસ ડોક્ટર સર્ટિફિકેટ મૂકીવીશ તો થઇ જશે ને આપડું.
હા પણ અમે એકવાર વેરીફાઈ કરશું ત્યારે ફોન કરીને
તો કઈ વાંધો નહી, હા કઈ વાંધો નહી.
હા.
હવે એ વસ્તુ ચાલો થઈ ગઈ હવે મારે એ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જવું હોય મેડમ તો એમાં કોઈ પસ પર્સન્ટેજનો ક્રઇટેરિયા ખરો.
હા એક્ચુલી સાયન્સ ના રિલેટેડ બધું હોય નોલેજ
હભડાયે એ મેડમ. સાયન્સ જ કર્યું છે અને જી નીટ ની એક્ઝામ બી આપી છે પણ એનું કેહેવું છે કે થોડુંક માઇન્ડ પાવરફુલ છે એનું એટલે કેવું બિઝનેસ બાજુ છે પાવર. એટલે મારો વિચાર વિચાર એને બી બી એ કરવાનો છે પણ મારા છોકરાને એન્જિનિયરિંગ દરરોજે ઉજે
એકચુલી તો જો ચલ ટેન એનું માઇન્ડ સારું હોય ને તો તમને. અને શું કેવાય એન્ટરપ્રિનર ના માટેની બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટેની બઉ બધી. આગળ વધી શકતો હોય તો તમે બીજે કરાવી દઉ. એ વધુ આગળ જઈ શકશે નીતે કે એમાં શું કે ખાલી બધા બિલ્ડિંગો બનાવવાનું બધું કન્સ્ટ્રક્શન બધું હોય એટલે કઈ કામ તો નહી ની બોઉ.
એટલે. બરાબર છે, હવે મેડમ એ વસ્તુ બી આવી ગઈ ચાલો હવે. એન્જિનિયરિંગ માટેમાં શું પ્રોસેસ છે એમાં બી શું શું ડોક્યુમેન્ટ લાવાનાં છે એ જણાવો ને પ્લીઝ.
હા એમાં બી તમારે જોઈ સે અ આધાર કાર્ડ બ ટેન્થની માર્ક્સ સીટ પછી ને તો એલસી જોઈ છે એલસી તો ફરજિયાત છે. એલ સી આધાર કાર્ડ તો ફરજીયાત છે. માર્કશીટ નું કોઈ વાંધો નહી એ તો ચાલશે અચ્છામાં બી આટલું જ જોઈશ
હા બંને માં સેમ જ છે. એમને
હા બંને મા સેમ છે
હવે એન્જિનિયરિંગ નું મેડમ ફી નું સ્ટ્રક્ચર સુું છે.
હા તો એનો એક સેમિસ્ટર ની એક લાખ ચાલીસ હજાર છે. એટલે બે સેમિસ્ટરની થાય ચોવીસ હજાર ચોવીસ લાખ અચછા બરાબર
મેડમ હવે આપડે શું કેવાય તમારા મતે શું સારું બીબી એ કરાવું તો સારુંને કે એન્જિનિયરિંગ કરાવું તો સારું
એનો માઇન બિઝનેસ બાજુ પા
ઉલજે રહ્યો
હા એકચુલી આમાં કેવું કે ભણવાનું થિયોરટિકલ હું અત્યારે કોઈ જોતો નહી સ્કીલ્સ ને પ્રેક્ટિકલ નોલેજ ની બધું હોય ને તો તમારું છોકરો આગળ વધુ વધી શકશે
સારું સારું જ ભણાવડાવ છે. તો શું મેડમ તમે શું સજેસ્ટ કરો છો હમ.
એ તો તમારા છોકરા ને જે આઈડિયા આવે એ પરથી કરી શકે છે
ઓકે ઓકે હવે મેડમ તમારી ઓફિસ કેટલા વાગ્યા સુધી ખુલ્લી હોય છે
હા અમારી ઓફિસ સવારના દસ થી સાંજ બ બપોર ના ચાર વાગે સુધી ખુલ્લી હોય છે
સ્ટાફને બધું તમારું કેવું એક્સપિરિયન્સ સ્ટાફ હશે ને
હા ટેન યર્સ જેવા એક્સપીરિયન્સ
હા.
ઓકે ઓકે હવે એડરસ મેડમ મને આ નંબર ઉપર તમે લોકેશન મોકલી દેશો આપણી કોલેજનો પ્લીઝ
હા શ સર ખં નહી
વાંધો નઈ તો અમે છે ને આજે ટ્યુઝડે થયો પણ મારે બે ત્રણ દિવસ જોબ છે એટલે હું મંડે આવીને ન્ક્વાયરી કરી જઈશ બરાબર
થઈ હ છે. ને તમારે જે ટાઈમે આવ એ ટાઈમે આવજ
બધા સબ્જેક્ટ આવશે ને
હા
ઓકે હા થન્ક યુ હા